હલો
હલો
હા, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું, બાકી બધું સારું?
બસ સારું, તમારું બ બાકી બધું સારું છે?
હા, સારું છે.
શું ચાલતું છે પછી, એજ્યુકેશનનું તમારું?
હા મારું પણ એજ્યુકેશન હવે સારું ચાલી રહ્યું છે. જો એજ્યુકેશન તો છે ને જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે આપણો
હા એ તો છે જ ને.
હમ્મ અને જે આપણું એજ્યુકેશન વગર તો વ્યક્તિનું જીવન પણ અ અધુરુ જ છે.
કેમકે એજ્યુકેશન ની થાય તો પછી એને આગળ કોઈ લાઈફમાં કોઈ એનું અ થાય જ નઈ. એજ્યુકેશન રહ્યું તો આગળ શું કરવાનું એ બધું એને પ્લાનિંગમાં રહે.
સાચું કહ્યુ અને જો અ આ એજ્યુકેશન આપણને જ્ઞાન આપે છે અને એને સાચા ખોટાનો ભેદ
હમ્મ, એ તો છે જ ને.
હમ્મ અને જો આજના સમયમાં તો દરેક બાળકને અ શિક્ષણ લેવું ખુબ જ જરૂરી બની ગયું છે. જો શિક્ષિત વ્યક્તિને સારી નોકરી અને સમાજમાં પણ માન સન્માન મળે છે.
એ તો સાચું કીધું તમે કેમ કે હવે કોઈ પણ જગ્યા જુઓ ને તમે એજ્યુકેટેડ રહે તો એને રિસ્ રિસ્પેક્ટ આપી કોઈ પણ. અને જે એમજ રે કઈ બંધ બરાબર હિકીલો ની રહે પછી એનું એજ જ્યુકેશન થ એને કોઈ બરાબર કેતો પણ નથી અને એને કોઈ રિસ્પેક્ટ ભી નહી આપતો હવે તો.
સાચું કહ્યું તમે, જો પેલા શું થતું હતું કે જો ગામડામાં શિક્ષક ની સુવિધાઓ છે ને ઓછી હતી, પણ હવે તો એ ત્યા ને ગામડાઓમાં પણ કેટલું વધી ગયું છે ને?
એ તો છે, જ હવે ગામડામાં બ સારુંય શિક્ષણ મળવા લાગી ગયેલું છે.
હા ઈ બધું છે ને મને લાગે છે ત્યાં સુધી અહ મતલબ જો જ્યાં ત્યાં ઓનલાઈન શિક્ષણની આ જે ઉપલબ્ધિ ને ત્યાં તો ત્યાારથી વધારે વધુ થઈ ગયું છે.
હમ્મ એ તો છે કેમ કે હવે કોઈ પણ જો તમે બધાન પાસે તો મોબાઈલ છે આવે એજ્યુકેશન ને ઓનલાઈન જ્યારથી થયેલો છે તો બધાને મોબાઈલ પર આવી જાય કે ભાઈ આ શું ભનવાનું છે અને સ શું નહીં બની શકવાન. આગળ જઈને આપડે શું કામમાં આવશે બરોબર પછીસ
હમ્મ સાચું કહ્યું અને જો ને અહ મતલબ અહ શિક્ષણ માત્ર છે ને પુસ્તક જેટલું જ જ્ઞાન નથી, પરંતુ એને છે ને
હલો. હલો.
મૂલ્યો શીખવા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
એ જ ને. બાકી બીજું તો હવે જો શિક્ષન એટલું પોટન થઈ ગયેલું કે કે કોઈ જગ્યા કોઈ કોઈ જગ્યા ઉપર શિક્ષણ નહી રહે તો કોઈને હવે એ બી ને આવે.
હા સાચું કહ્યું તમે શિક્ષણ તો ખુબ જ જરૂરી છે. મેં તમને ત્યાં ઓનલાઈન શિક્ષણનું પણ હવે કેટલું વધી રહ્યું છે. જો ઓનલાઈન શિક્ષણના ઘણા ફાયદાઓ પણ છે ને કે ઘર બેઠા પણ ભણી શકાય છે.
હા એ તો છે જ નઈ. હવે ક જેને યુનિવર્સિટી યા પછી કોલેજ જતા કોઈ પ્રોબ્લેમ થતી હોય એ તો ઓનલાઈનમાં બી બરાબર હિકી જાય.
હા, સાચું કહ્યું. પણ, જો અગર એનું કઈ કામ હોય તો એન એના કેટલા નુકસાન પણ છે. જેમ કે, બાળક મોબાઈલમાં વધુ સમય વિતાવે તો એનાથી પણ એને ખરાબ અસર
હમ્મ, એ તો છે પછી
હા, તે તે છે ને આપણને બંનેની વચ્ચે સંતુલન રાખવું ખુબ જ જરૂરી છે.
એ તો છે જ ને નહી તો એવું થઇ જાય બાળકોને વધારે મોબાઈલ યુઝ કરવા લાગી જાય અને એજ્યુકેશન સાઈડમાં રહી જાય પછી.
હા, એ એ વાત તમે ખરી કીધી એવું તે ને આજકાલની જનરેશન છે, તમને ખબર જ છે. એમને મોબાઈલ મળી ગયો અને બધું મળી ગ્યું એના અંદર એ ભણવાના સિવાય બધું જ કામ કરશે પણ ભણશે નહી.
હા, એ તો છે જ અને આપડે એમને કીધું ને કે ભાઈ તારું લેસન શું હતું હા, જોઈ લે તો હજુ ઉપરથી આપ આપડે કે હા, મારો તો લેશન થઈ ગેલું છે. પન એ આપડે એવું નય કે ભાઈ એને જોઈ લેવા કે થયેલું છે કે બાકી છે લેસન.
સાચું કહ્યુ તમે. એટલે જ તો છે ને મતલબ આમ જો અ અ હાલો, અવાજ આવે છે મારો? હા, મતલબ જોવો શિક્ષકનું એક એટલું જ મહત્ ત્વ છ મહત્વ છે. એમાં જો સારો શિક્ષક વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીને મળી જાય ને, તો એનું ભવિષ્ય પણ વધી જાય છે.
એજ ને.
હા, અને જો સારો શિક્ષક ન મળે તો પછી ખબર જ છે શું
હા, એ તો છે. પછી એ કઈ નઈ આવું ચાલતું છે ચાલ તુ છે.
હેલો.
હા, આવત્ છે, આવાજ?
હા, હવે આવતી છે. બોલો.
હમ્મ, હા કોઈ અગર શિક્ષક બરાબર નય મયળા તો પછી કઈ નઈ છોકરાઓ બી કઈ બરાબર ધ્યાન નહી આપે એજ્યુકેશનમાં પછી એનું
હમ્મ, કઈ નથી થતું એજ એટલે સારો શિક્ષક મળવું ખૂબ જ જરૂર છે. વિદ્યાર્થીઓ માટે એના ભવિષ્ય માટે. અને હા અને શિક્ષણ મા ત્ર છે ને પુસ્તકી જ્ઞાન પૂરતું જ નથી, એ તો મેં તમને કીધું ને કે પ એનું જીવન પણ શીખાડે છે, અને જોવો બ હા બાળકોમાં જો શિસ્ ત, સમય પાલન અને ઈ અ જવાબદારીની ભાવનાઓ પણ વિકસાવે છે.
હમ્મ, બધું એને ખબર પડી જાય આપડે આગળ જઈને હવે કોની રિસ્પેક્ટમાં બી બોલવું પડે એ બી બધું ખબર પડી જાય અ ગર કોઈ ભનેલું નહી રહે તોએ કઈ બી ઉદ્ધ ને જેવું વાત કરવા લાગી લેકીન એ અગર કોઈ બનેલું હોય તો એને ખબર પડી જાય કે, આ પળાથી મોટા છે, એમને આથી રિસ્પેક્ટમાં વાત કરવી પડે કોઈને અગર ગલત બોલતું હોય તો એને હમ ખબર પડે કે ભાઈ એને કઈ ગલત નય બોલતો, એ આપણા થી મોટા
મોટા છે એ એ જે ભણેલું વ્યક્ ક્તિ હોય ને એ જ શીખવાડી શકે છે એને. કે કોની જોડે કેવી રીત વાત કરવી, કોને કેવી રીતે સન્માન આપવું, એ બધું એક ભણેલો વ્યક્તિ જેને બતાડી શકે છે અને છે ને એમાં છે ને માતા પિતાઓની ભૂમિકા ખુબ જ મહત્ મહત્વની છે.
હા એ તો છે જ કેમ કે માતા પિતા જે સંસ્કાર આપે એ આગળ જઈને બહ કામ આવે.
હા અને જે અ સંસ્કાર આપે છે અને એમને ભણવાનો જે પ્રોત્સાહન આપે ને એ પણ માતા પિતા જ આપે છે.
હા એ તો છે કેમ કે માતા પિતા જ કે કે ભાઈ ભની લે ગ આગળ જઈને બવ કામ આવશે. અને કોઈ વાર અગર માતા પિ થી અગર કોઈ ભૂલ થઈ બી ગઈ તો માતા પિતા કે કે નાઈ અમારથી ભલ થઈ ગઈ હવે તું આગળ ન બરાબર હીકી લે.
હા એ તમે સાચી વાત કીધી મતલબ કોઈ માતા પિતા હોય ને કે ફક્ત અ માર્ક્સની પછાડી જ દોડિયા કરતા હોય કે તારે આટલા માર્ક્સ લાવવા જ પડશે લાવવા એવું નહી કરવું જોઈએ. છોકરાઓ માટે પ્રેશર નહીં પાડવું. જોઈએ છોકરાઓમાં ઉપર.
એજ ને એના પર વધારે પ્રેશર આપ્યું કે પછી એની જે એજ્યુકેશનમાં જો કોન્સન્ટ્રેશન રહે ને એજ તૂટી જાય પછી કે બીજા કોઈ જગ્યા દે ના આપ એનું મતલબ વ્યવહાર બદલી જાય એ કોઈ કોઈ પર વધારે ચીડચીડ. કરવા લાગી પછી બહાર કશે એનો ટાઈમપાસ કરવાનું જોઈ લે.
હા સાચું કીધું તમે એટલે હું એજ કેવું છું કે માતા-પિતા એ પણ બાળક ઉપર વધારે પ્રેશર નહીં આપવો જોઈએ પરંતુ એમને એવું કેવું જોઈએ કે જેટલું થાય એટલું કર જેટલી તારી કોશિશ થાય એટલું કર બાળકના કૌશલ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ.
એ જ નહી હવે માતા-પિતા અગર. છોકરાઓને કે કે ભાઈ તારાથી અગર નહી હોતું હોય તો અમને કે અમે તારે સપોર્ટ કરીએ. ત કઈ પ્રોબ્લેમ. સોલ્વ નહીં થતું હોય તો મને કે હમે અમે તમને મદદ કરીએ. એવું જરા ઘર માતા-પિતા કહે તો બરાબર બનવા લાગી જાય પછી.
સાચું કયું તમે બધા એક માતા પિતા ને આ ભૂમિકા તો ભજવી જોઈએ અને જો દરેક બાળક ને છે ને. પ્રતિભાવ અલગ-અલગ હોય છે. કોઈ અ કોઈ રમતમાં. સારું હોય તો કોઈ સંગીતમાં, કોઈ ભણવામાં, તો કોઈને અલગ પોતાની કળા હોય. છે જેવી આર અમુક અ અ વિવિ મતલબ બધી બધી એના અંદર કલાઓ હોય છે, એટલે કોઈ પણ વ્યક્તિ એક સમાન નથી હોતું એના અંદર અ હોય અલગ-અલગ. એટલે એ આપણને એ પણ સમજવું જોઈએ હા.
અને એમના હાથે જ એ જેવો રે એમાં જ આપણેે એને બરાબર હેન્ડલ કર્યું ને તે હજુ વધારે એને એકી જાય પછી
હા વાત છે ખરી. એટલે અ ફક્ત છે ને પરીક્ષા આપીને પાસ થવું એજ શિક્ષણ નથી. તેમજ જે આપણે ભયનું છે. એ આપણા જીવનમાં ઉતારો એ મોટી વાત છે.
હમ્મ એ તો આ હાચુ કીધું તમે. હવે તો પરીક્ષા પાસ થઈ જાય તો બધા જ કરી લે કેમ કે આગળ જઈને કોઈ પરીક્ષા નહી આપવાની રે. આગળ જઈને આપણે બધું આપડે ડોળા ના આંબે દેખાય કે ભાઈ આપડે પરીક્ષ આપેલી છે પણ આપડે કોઈ જ્ઞાન નથી તો
હમ્મ, ક્યા નથી. એટલે હું તમને શરઆતમાં ખાલી પુસ્તક જ્ઞાન નથી એટલું જરૂરી નથી.
એજ ને.
હા અને જો આજકાલ તો જો ડિજિટલ અ ડિજિટલનો પણ જમાનો આવી ગયો છે. તો એનાથી પણ શિક્ષ શિક્ષણનું મહત્ત્વ વધી ગયું છે ને જેમ કે આપણા કોમ્પ્યુટ ટર છે અને ટેક ટેકનોલોજી નું જ્ઞાન હવે કેટલું જરૂરી બની ગયું છે.
છે. હવે દેખા જાય તો એજ્યુકેશનમાં એટલું મતલબ એટલો સરસ આવી ગયેલુ છે, પન કોન્સન્ટ્રેશન થવું જોઈએ, બસ છોકરાઓને.
હા, અને ભવિષ્યમાં જો આ ટેકનોલો આ ટેકનોલોજીનો જ વધારે ઉપયોગ થવાનો છે.
હા, એ તો છે જ. કેમ કે બધા જ જગ્યા પર આ ટેકનોલોજીનો જ વાપર
હા, જે તે છે ને બાળકોને ન નવી નવી કૌશલ્ય ન મતલબ શીખવા મળશે.
હા, એ તો છે જ ને.
અગર એક ભણેલો વ્યક્તિ હોય ને, તો એ છે ને પોતે આત્મનિર્ભર બને છે.
ના તમે એ તો હાચચુ જ કીધું.
હા, આત્મનિર્ભર બને છે, એના અંદર પોતાના ઉપર આત્મવિશ્વાસ આવે છે. એ અને દરેક તે અ બધું મતલબ એ કરી શકે છે અગાડી વધીને.
હમ, અને એને ખબર ભી પડી જાય કે ભાઈ આપણે કોઈ જગ્યા પર પ્રોબ્લેમ થતી તી. આપડે એ જગ્યા પરથી કેમક નીકળ્યા એ આગળ જઈને એ બરોબર ધ્યાનમાં મૂકે.
હા, અને આજ બધું છે ને અ દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે.
હા એજ ને.
એટલે છે ને શિક્ષિત સમાજ વધુ જાગૃત અને પ્રગતિશીલ હોય છે.
હમ, એ તો છે જ.
હા. ખાસ કરીને જુઓ, આપણે હવે મેં અમુક જોગાએ જોયું છે, કે છોકરીઓનું એટલું શિક્ષણને વધારે ધ્યાનમાં નથી આપતા.
હમ્મ કોઈ કોઈ જગ્યા પર ના. છોકરીઓને આટલો ભણવા ની દે આપે. કેમ કે એવું લાગે કે ભ છોકરીઓ વધારે બની ગઈ તો પછી કઈ વધારે જ બોલશે એવું લાગે કોઈને પણ
હા હા એટલે મારું કેવું તો એવું છે કે શિક્ષણ પર બધાનો જ એટલું જ અધિકાર છે એટલે બધાને સમાન માત્રામાં શિક્ષણ આપવું જોઈએ એમ
હમ તમે તો આ ચ કીધું કે કે શિક્ષણ એમાં કોઈ ભાવની એમ તો છોકરાની છોકરીને બેને હરખું જ મળવું જોઈએ
ખરી વાર જો શિક્ષણ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે
હમ એ તો છેજ નહી
હા ઠીક છે તમારી જોડે વાત કરીને મને આજે ખુબ જ આનંદ થયો ફરી વાર આપણે મળીશું અને આ વિષયને ઉપરત લંબી વાર્તાલાપ કરીશું
ક ચાલશે કોઈ નઈ આવજો
હમ.